હલો
હલો
નમસ્તે
નમસ્તે કેમ છો?
મજામાં તમે?
મેં મજામાં.
શું કરું છો?
ન જુમાને શું?
હા થઈ ગયો.
હમ મને એક બાત બોલની છે હવામાન પરિવર્તનમાં
હમ
હવામાન પરથી પરિમાન આજુના સમયે સાથી મોટી ત્વ સમસ્યાઓ મે એક છે.
હા છેલ્લા કેટલાક વર્ષામાં પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છું.
તેનું તેના કારને ઋતુઓમે ફેરાફાર, આનિયમિત વરસાદ ગરમાની લાહારો ઉપર દુષ્કાળ અને આવો જો ઉડા જેવી કુદરતી આપત્યાઓ મે વધીરી થઈ છે.
હહ આ સમસ્યા માત્ર ના એક દેશની નથી. પરંતુ સમગ્ર વિશ્વની છે.
હાના હવામાન પરિવર્તન કરવો કરનો વૃક્ષાનું અતિશય કા કા કાપકામ માં આહો અનેક કાર કારખાનાઓ મીની ની સે જેથી ઘુમડો પ્રદૂષનમાં સતત વધારે. તુંમ કુછ બોલું છો?
હમ એ બી સાચી વાત છે એ કોલસો પેટ્રોલ અને ડીઝલ જે એવા ઈંધન ન દુ ઉપયોગ થાય છે. ગ્રીન હાઉસ વાયુઓની વધુ પ્રમાણ જંગલો નાશ વસ્તીમાં વધારો પ્લાસ્ટિક અને કચરાનું વધતું પ્રમાણ
હા ના હા ના સાચુ બાત હૈ.
હમ હવામાન ના પરિવર્તનની અસ અસર કેટલો હોય છે પૃથ્વી ન તાપમાન વધે છે અનિયમિત વરસાદ પડે છે. દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
હા ના હા ના.
હમ.
નદીઓ મે જપતરી આગ છે સમુદ કમાં જળસ્તર વધે છે ખેતાની નુકસાન થાય છે. પાવનાની પાણીની ઉછલસ રજાશે. પ્રાણીઓમે અને પક્ષીઓને જીવન પર અસર થાય છે. માનવ સ્વાસ્થ્ય પર ખબર અ આસર પડે છે ખરાબ આસર પડે છે કુદરાની આપત્તિઓમે વધરે થય છે. હવામાન પરિવર્તન રોકવાની ઉપાય કર્યો છે કુશ તો
હા. વધુમાં વધુમાં વધુ વૃક્ષ વાચ વાવવા જોઈએ વૃક્ષાનું રક્ષણ કરવું જોઈએ પ્રદુષણ ઘટાડવું જોઈએ જાહેર પરિવહ ન વસ્તુ વધુ ઉપયોગ કરવો નહી જોઈએ વીજળી અને પાણી ની બચત કરવી જોઈએ
હા ના પ્લાસ્ટિકોને એવો જેનો ઉપયોગ કરાવે જાયને સારી ઉર્જા આ પવન ઉર્જાનો ઉપયોગ વધરાવે જાયને પરિવર્તન પ્રત્યક્ષ લોકા ની જાગૃત કરવા જાયને કચરા નો ઉપયોગ સાચાલા કરું જોઈને. કુદરતી સંસાધનોને સમજદારી પૂર્વક ઉપયોગ કરવાની જાય છે. ઉપસાહાર ઉપસાહાર
હ હવામાનમાં પરિવર્તન એક ગંભીર અ પડકાર છે પરંતુ આપણ સો મળીને તેમાં સામે લડી શકીએ છીએ. બરાબર નહી જો દર દર
પર પર્યાવરણ ન તું રક્ષણ કરવાની. જવાબદારી નિભાવે તો જવાબદારી નિગવ નિભાવ તો અનવારી પેઢીની સ્વચ્છ હીરા યુ એ સંરક્ષણ પૃથ્વી આપી શુંકા
બરાબર વૃક્ષ વાવો પ્રદુષણ ઘટાવે અને પૃથ્વીને બચાવે આજ આજમાં સૌથી મોટી જરૂરત છે.
હા ના હા ના બહુ જ જરૂરી છે જોની બહુ સમસ્યા ક સામના કરના પડે છે છેલ્લે કટેલા આવે વર્ષાનું પૃથ્વીની તાપમાન સતત વધી જાય છે
હા સતત વધી જાય છે એવું તો કેવું તો બધા ન ઘર ઘરમાં એ ઉપક્રમ લાવવાનું પડે છે કે વૃક્ષારોપણ કરી જો તો પૃથ્વી ના સંતુલન રાખે છે
હા ના હા ના દુષ્કાળ કમ પડે છે ઓક્સિજન મીમલે છે ફલ ફૂલ ભી મિલે છે ના વૃક્ષારોપણ કરને છે
હા ઓક્સિજન મળે છે
હા ના હમારે આને વાલી પીઢી કે અચ્છે સબ સબ ક હવામાન પરિિવર્તન કરણ છે વૃક્ષારો વૃક્ષોની અતિશય કાપ કાપણ કરે છે વાહનો વાહન કાર ખાનેઓ મની પ્રદૂષણ સત સતત ધારોશે
હમ એ વૃક્ષનું અતિ કાપકામ કરે છે ને એને પ્રદુષણ વધારે છે ઓક્સિજન ની કમતરતા જોઈ છે
હા ના હા ના જંગલો કા નાશ બહુત ઘરે છે લોકો રાસ્તે મે ચારે ચારે પેડ દેખે રસ્તો અમે ચાલો ન પેટ દીખે તો કાટે છે લોક
હા એવું એવું કરી છે
હમ
એવું છે એ પીવાના પાણી ની બે અછત સર્જાય છે ને પ્રાણીઓ અને પક્ષીઓના જીવન પર અસર થાય છે વૃક્ષા વૃક્ષોક કાપકામ કરે છે તો
હા ના હા ના સાચું વાત છે
એવું તો વધુ માં વૃક્ષો વૃક્ષ વધુ વૃક્ષો વાંચવા જોઈએ તો એ ચાલા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે બધા લોકો વૃક્ષારોપણ ન અ બર્ડે હોય તો જન્મદિન હોય તો વૃક્ષારોપણ કરીજો
હા ના હા ના બચ્ચે જન્મે તો વહી પર બચ્ચે કે જન્મ પે ભી એક વૃક્ષારોપણ કરે છે બચ્ચા બડા હોતા હોતે હોતે વૃક્ષ ભી બડા હો જાય છે માનવ સ્વાસ્થ્ય કે લ એ પર ખરાબ અ બાત નહી છે ને વૃક્ષારોપણ કરના
બરાબર છે બરાબર છે
વૃક્ષારોપણ કરે છે તો બારિશ ભી અચ્છી આવીય છે હવામાન અ અચ્છે સ રહેે છે બારિશ કે દિનો બારીશ ગીરી છે હ ધૂપ કે દિન ધૂપ જલે છે અભી બારિશ કે દિચલ રહે તો બારિશ ક પતા હ નહીં ચલા
હમ વરસાદી નથી વૃક્ષસ નથી ના તો વરસાત કહાસે આયગી ખાલી જક
હમ ધૂપ ધૂપ સારી તરફ ધૂપી ધૂપ જલની જલની
હા વહી તો
એ સબ ના પ્લાસ્ટસ્ટિક કે આને સ હો હો આશે
હ પ્લાસ્ટિક નું
પ્લાસ્ટિક બંદી હોની ચાહીએ છે
આ પ્લાસ્ટિક નો મોટો ઉપયોગ કરે છે પબ્લિક લોગો ને ખબર ના પડતી કે એક નહી યુઝ કરે તો બીજો બી યુઝ કરે છે એમ. ફસ્ટ હ અમારે ઘ આપના ઘરમાં સિફ એ ઉપક્રમ ચાલુ કરવાનું પડે છે કે પ્લાસ્ટિક નું બેન કરી દો તો પ્લા પ્લાસ્ટિક યુઝ ના કરજો.
ને બહાર જાય છો તો બહાર બાર પ્લાસ્ટિક હી મિલે છે એક હાથ ફ્રૂટ ખરીદ લએ તો. પ્લાસ્ટિક થી થાલી મી દે છે ઓ લોક ફીર ઘરમે પ્લાસ્ટિક બંદી ભી ઘરમે આપને આપન કર લએ છે. તો બહાર સ પ્લાસ્ટિક હ આ ર છે
બરાબર છે બરાબર છે સાચી વાત છે.
હમ બચ્ચો કે પુસ્તકાની કવર લગાય છે ઓભી પ્લાસ્ટિક કા રહે છે. બચ્ચા ખાને ખાને કે લિએ બોટલ ઓ ભી પ્લાસ્ટિક કી રહી છે.
હા ના ના યુઝ ના કરું પ્લાસ્ટિક ના બોટલ ના સ્ટીલ ના બોટલસ યુઝ કરું છું.
હમ
પેપર ના પેપર ના કવર પેપર ના બ કવર મૂકું છું બુક ના એટલો મા સાઈડ ઓછી એમ થઈ જશે ના જો જોઈએ કરવાનું. વૃક્ષારોપણ કરું છું બા બાળકાણો બી હ બાળકાનું બી સમજાવું છું કે વૃક્ષ તોડવા નથી તમને મારેસ તો તમને દર્દ હોય છેના એ એ અ વૃક્ષણો ભી તોડે છે તો બાને બી દર્દ હોય છે ને આ આ સ્ટાઈલમાં સમજાવું છું. મારા બાળકા નો તો બાળક સમજ જશે.
હા ના સાચું વાત છે.
એવું કરવાનું પડશે.
બાલકા નું સમજાનું પડે છે. સમજે કે સમજે કેસે છે.
હ તો બોલવાનું પડે છે ને બાર બાર બાર બાર સમજાનું પડે છે. તો સાંભળતો જતો તો બડા હોય તો ઉસકો ખબર પડે છે વૃક્ષનો કેમ
હા ના ખુબ જરૂરી છે. ફિલ્મો મે બતાવે છે કે બચ્ચો કો વૃક્ષારોપણ કા બતાવે છે. જરૂરી ખુબ મજા આવે છે વૃક્ષારોપણ કરનામાં છે.
હમ આવી વરસાદને દિન છે તો કેઈરી નો અંદર ન હોય છેને આ ગુટલી. આ મૂકવાનું તો આમાં અમ ચાલા પાણી મલે છે તો આમનો પેડ ઉગે છે ને. નેક્સ્ટયર તરે એવું કરવાનું જોઈએ.
હા ના હા ના સાચી વાત છે.
હમ.
બચ્ચનો બે બેશે શેકાને પડે છે બાલ્કોની તો આગે ચલ કે ઓઈ અચ્છી સી ચીજે કરતી ચલ જાયંગે. જરૂરી ખુબ મજા આવે છે. પેડ લગની બચ્ચો મે ચાલે રાખું ધ્યાન રાખજે
હ ધ્યાન રખજો.
હા આવજો આવજો.
હા.